ઓ બોલો એટલે સોળ સોમવાર ની વાર્તા તો નઈ ખબર પડી ગઈ કારણ કે થોડું વચ્ચે જે ભૂલી જવાય એ બહુ લાભ બી છે એ વખતે બી અમે નાના હતા ને તો છ સાત પેજ ની વાર
સાત.
હા હા બ બહ લાબ લાસ્ટમાં તમે વસ્ ત દોટ કરેલી જેવા અમને ફડ્યા એવા અમને ફળજો. પણ ખબર નઈ કેમની પડતા. એ તમે તો સોળ સોમવાર કરેલા છે નઈ. પડે
ચાર વરસ ના બઉ ફળ્યા બઉ તારીફ ના કરાવો ચાર વરસ કરે ને લોકો એમાં મેં આઠ વરસ કર્યા છે તો દી ભગવાન ની ફાળ્યા બોલો.
મમ્મીની આના ઉપર બહ મસ્ત ડાયલોગ બોલ્યો અત્યારે કે સોળ સોમવાર કર્યા એટલે જ તો આવા નિકમમાં મળ્યા બચારો કઈ નહી ઓ બિચારાનું એ એ સરનું એ અ સરખામ તમારા હસબેન્ડ નુ મારા આધાર કાર્ડમાં કયો નંબર છે એ નઈ જોવાતું બોલો બે મિનિટનું કામ છે. પણ હવે હું જોઈ લઈશ બચારા એમને ખોટ હા સૌથી પેલા એજ કરીશ એમને હું જોઈ લઈશ હ. પછી તમે મને ક જો હ હા. હું કેવું? મમ્મી રીલ્સ ભી એવી પતિને બચ્ચોને એવી એવી જ જોવે છે.
એ ગ્રુપ
ગ્રુહ વ્હોટ ગ્રુહ પીડીયા એ કરે ગૃહિણી છે રાઈટ ગૃ ગૃહ જે બી હોય હા. હવે હજુ તો અમાંરા પાચ તમારી સાથે પતવા પતી ગયા છે પણ વિચાર છે કે બીજાએ તમારી સાથે જ કર લઉ ફટાફટ પતી જાય છે ખબર બી નહી પડતી કે દસ મિનિટ થઈ ગઈ.
પે પેલા દિવસે અનિતાને બી મારા એક કોલ માં તો બે બે ગણાઈ ગયા.
હા સરસ પણ એવું જ હોવું જોઈએ.
એ બી મને હવે કરશે કે દીદી હું તમને કોલ કરો મે કીધું હા કર કોકનું સારું થતું હોય તો આપડે શું કામ
હા પછી ભગવાન તમારું બી બહુ જ સારું કરશે પણ તમે હવે આજના કાલમાં ત્રીસ કોલ પતાવાતો પડશે તમારે એટલે તમે બીજા જે કોલ કોલ છે ને દસ અ પાંચ એક જેવા પણ હું બહાર હતી ને એટલે કાલ હું બહાર નઈ હોઉં બપોરે એટલે ટેન્શન નહી કાલે હું વહેલા સર ફટાફટ ઉઠીને દસ વાગ્યાથી જ ઇન્ટરવ્યુ આપવા જતી રહીશ બધે એટલે કાલે હું બપોરે બહાર નહી રખડું કારણ કે બહાર રખડીએ ને બપોરે તો બહુ માથું ચડી જાય
કઈક પી લેવાનું માજા સ્પ્રાઈટ
હમ નઈ નઈ એટલે કાલ થી બકાલ તો બપોરે નઈ હોવ બરાબર ઘરે જ હોઈશ એટલે આપણે કાલ શાંત તિથી બધા પતાવી દઈશુ પણ તેમ છતાંય આજે પણ તમે થોડા ઘણા પતાવજો એટલે આજે તમારા સત્તર થઇ ગયા છે ને તો બીજા ત્રણ તમે મને કરીને વીસ પતાવી દો પૈ કાલે દસ દસ જ રેસે તમારે કા તો વીસ પચીસ જેવા આજે તમારા પતાય દો
ના એવું જ કરવું છે
તો હજુ અનિતા મને ભી કરશે અ હ મમ્મી આપડે બટાકા પડ્યા છે. બતાકા વડાબનું.
કાલે અમારે આલુ પરાઠા બનાવવાની મારી તીવ્ર ઈચ્છા થઈ છે.
તો એ કઈ રીતે બને જણાવો ને
જો પેલા બટેકા બાફી દેવાના પછી એક ડુંગળી લેવાની મોટી એક જ ડુંગળી લેવાની પછી બટેકા બાકી તે ડુંગળી છે તેલ ગરમ કરવાનું એના અંદર જીરું નાખવાનું રાાય નહીં નાખવાની રાય તમારી છા હોય તો નાખી શકો એમ કે રાઈ રાહી નો જે વઘારો હોય એમથી ખાવા બહ મસ્ત હ એકદમ ગરમ થઈ અને ફૂટવા દઈએ ને રઈને. નમસ્કાર. પછી તમારે થોડુંક જીરું નાખવાનું પછી જે ડુંગળી હોય એ નાખવાની લીલા મરચાં ને લસણ ને એકલોો લીલો મસાલો આવે ને કીજ એ નાખવાનું એ ના નાખવા ને તો લીલા મરચા, આદુ, લસ ચણા ની પેસ્ટ બનાઈ ને નાખી લેવાનું એ કરી પીળ બનાવવા હોય તો લાલ લીલું મરચું. દાલ બનાવ હોય તો લાલ મરચું.
ના લાલ લાલ નહી લાલ પણ બધા સારા લાગે ને.
હા એ ટેસ્ટી લાગે મેં બનાવ્યા ત આજે બહુ ટેસ્ટી પતી ગયા એમ
કે યેલો
મ તો લાલ અમારા કોઈ લાલ નહી બનાયા આ પીલા નહી ખાતું
હમ બરાબર છે. કોણ અચ્છા. બરાબર છે બરાબર છે પછી શું કરવાનું એ બધું બસ ડુંગળી હલો. હલો ખાલી ડુગળી અને બટાકા જ નાખવાના બીજુ, કઈ નઈ નાખવાનું. હલો, ડુંગળી બટાકા